બસ મજામાં. અવાજ આવે છે ને તારો?
અન તમા તમને આવે છે ને મારો આજ?
હો મને તો કમ્પ્લીટ આવે છે અવાજ, કમ્પ્લીટ જ આવે છે. હવે આપડે સિક્સ શિક્ણ ને એના વિશેની વાત કરી કે આપણે સ્કૂલમાં કેવી રીતે જતા નાનકડા હતા એ બધા વિશે.
ઓકે. તો પેલા તમે જણાવો પછી હું તમને જણાવું મારું.
અમે તો પેલા જે ગામડામાં તારા બહું મજા આવતી કે સ્ટાર્ટિંગમાં પેલા બે જ ધોરણમાં હતા ને ત્યારે તો અહિયાં હમ્મ ગામની આગળ જ મતલબ ગામમાં જ હતી સ્કૂલ ને એ સાયકલ લઈને હાલ તા ને એવી રીતે જ જતા. પન પછી અઈયાં આવી ગયા ને શહેરમાં પછી મજા નથી આવતી ત્યારે તો બો મજા આવતી
હા પેલા તો બઉ મજા આવતી શાળાઓમાં પણ એવી રીતે સામે જોયે આપડે હાલતું જતું રેવાનું બધા સ મિત્રો સાથેને મહેને હાલતા ભેગા જઈએ કાં પછી સાયકલ લઈને જઈએ અને મારામાં મારા ત હું જોવા જઉં ને તો ધોરણ અ એક બે માં અતો ને એ વખતે હું તો અપડાઉન કરતો તો છેક ગામમાંથી શેહર તરફ રોજ સવારે વેલ્લા ઉઠીને મારે વાન આવે તો વાનમાં બેસી જવાનું
હા સાચી વાત હે અમારે એવું જ અતું
આહ તમે કમ્પ્લેન માર જેવું જ અતુ એમ
અમારે એવું જ અ તો અમે પેલા કામમાં હતા ને અમે સ્ટાર્ટિંગમાં હતા ને એટલે પેલું બીજું જે ધોરણ હતું ને એ અહયા કરું ગામમાં અને પછી હોટ સિટી જતા રહ્યા હતા મારા માટે પછી અપડાઉન જ કરતા એ સવારે વેલા જવાનું છ વાગે સાત વાગે ઉઠતા અને ગાડી આવે ગાડી બેહિં બધાને લતી લેતી જાય વચ્ચેના ગામડાઓમાંથી બસ છેલ્ે પહોચતા અનેમ અમારે તો એવું હત બજું ના હા અને પછી અમારે તો એવું હતુંને કે છેલ્લે અમને ઉતારે એટલે અમને તો એટલું મોડું થઈ જતું ને સ્કૂલમાં પછી અમને મોડું થાયને ત્યાં બધી સ્કૂલ ભરાઈ ગયું હોય અને પ પછી અમને તો અંગૂઠા પકડાવે ને એ બધું કરાવતા દરરોજ મોડું કરતા રોજ અંગુઠા પકડતા બાર ને સાહેબ મારતા એક લોખંડ પટ્ટી હોય ને પટ્ટી લઈને મારવા ઊભા હોય બાર એ હમણાં આવશે બે આપી દઈએ
એ તો છે હવેના વિદ્યાર્થીઓને તો કોક મારે સજા આપે તો વાલીઓ તરત જ ફોન કરીને ફરિયાદ કરી દે કે તમે સજા કેમ આપી મારા બાળકને
હા એજ ને હવે તે બધું અને સા થોડું જેમ વધારે વાગી જાય છોરા ને એ કશ ખમી જ નાે પેલાના છોકરા બધા એટલું મારું એટલું મારો વાલીઓ એમ જ કેતા જે મારું જેમ મારું લાકડી લ લાકડી સામેથી લકડી આપી જતા એ તોડી નાખજ લાગે બેજિંગ નહી આવીશ પણ માર જો કે અને હવે તો કેમ મારા છોકરાન કઈ થાય તો કે તમારું આઈ બનશે કે એટલે અલ્યા ભાઈ
એટલું નય હમણાં વચ્ચે મેં એક શાળામાં જોયું ને હું મારી જૂની શાળામાં ગયો હતો ક કામથી તે મેં જોયું તો તો હા નોટબુક કે નતો લાવ્યો બાળક તે એને માટે કરીનેને શિક્ષકે એને બાર ક્લાસરૂમ ની બહાર ઉભૂ આવવા ક્યું તડકામાં તે એમાં એને વાલીની ફરિયાદ વાલી ફરિયાદ કરવા આવી ગયા શાળામાં બોલો
બોલો હવે શું કરવાનું એ બધાને એક બાળક થોડી વાર તડકામાં ઊભો રહેશે ઉપરથી એના હે ને આદત પડશે અને થોડો ખમતો થશે તડકામાં તડકામાં બાર નની કાઢો તોર શું કરશે હડશે ચક્કર ખાઈને એ સહન જ કરવા ન દેતા કઈ એ પણ વસ્તુ
હા એટલે ને નાની નાનીને સાયલન્ટ કરાઈ દે પરંતુ આ તો સજા પણ સામાન્ય કેહેવાય આપણી વખતે જે સર જેવી સજા હતા એવી સજા તો આજના બાળકોને કોઈ આપતું પણ નથી અને કોઈ સર બોલતું પણ નથી જો હોમવર્ક ના કરે ખાલી ક કર તું હોમવર્ક કરીને નથી લાવ્યો કાલે એક વાર કરી આવજે બે વાર કરી આવજે અને પછી એવી રીતે ચાલતું રહે ચાલતું રહે પછી શિક્ષક સર જ ભૂલી જાય ચેક કરવાનું પતી જાય બધું પરંતુ પેલા તો જો હોમવર્ક ના કરીને ગયા ત્યાં બેને હોમવર્ક કરાવે ને પછી તમને વેલા પણ ના છોડે ને એવું બધું કરતા સ્કૂલ પતી જાય પછી બહાર હોમવર્ક કરાવ
અહી બધું કરતા પલા પણ હવે બધાને જોર આવેલું પેલા તો આપડે સવારે વેલા ઉઠીને જતા ને હવે જો સ્કૂલો સવાર ની એટલી મેહેલી નથી પેલા આપડી વખતે એટલી બધી વહેલી હતી ને સવારે સાત વાગેને એટલા હવે ખુલતી ને હવે ખુલે તો આઠવા ગે તો ખુલ્લે અને અમે પાછું હ દરેક હોયને ઉમખ ખવડાવવાનું બધું ઉમ ખવડાવે પછી લ લેવા માટે બસો આવે ન એ બધું આપડી વખતે કાંઈ ન તુ એ હાલતા જતા સાયકલો લઈન જતા એ અમે અઈયા આવી ગયા ને જે સ સિટીમાં લેવા માટે પેલા ગામડામાં રયા તા એ સાયકલ લઈને જ જતા એમ મજા આવેને બધ ભાઈબંધે ભેગા હોય ન સાયકલ લઈને જવાનું પાછા આવીએ એટલે ભઈબંધે ભેગા ભેગા સાયકલ લઈને દોડાવતા દોડાવતા આવીએ સાયકલ અને જે મજા આતી બોઉ મજા આવતી અને અવે તો અઈયા આપડે કામમાં વ્યસ્ત થઇ ગયા છે બધી મજા જતી રઈ.
હા એ તો છે. અને પાછું આજે આજના યુગમાં તો હેં ને શ શાળાઓ જે બધી હોય ને એ ખાલી કમાવા માટે જ ખોલે છે ભણાવા માટે નથી ખોલતા એવું લાગે છે મને તો પેલા આપડા ટાઈમમાં ભણાવવા માટે ખ અ દ્યાર્થીને ભણાવતા અને ના આવડે તો સજા પણ આપતા ને બધું કરતા અવે તો ના આવડે તો કાંઈ નઈ જેમને જે કરવું એ કરે ખાલી આપડે ભણાવીને
આવ બધું શું થઇ ગયું પૈસા કમાવાનું થઇ ગયું છે. પેલા આપડી વખતે કે નલ હમ્મ, આવુતિ પણ નથી. અત્યારે ડાન્સને કેટલી જાતિ રમતો ચે કેટલી જાતિ આવુતિઓ કરા આમ મળવાનું તો ઓછું થઈ ગયું હોય. બીજી બધી પ્રવૃતિમાં વધારે થઈ જે એ આપડે ખાલી ભણવા સિવાય હજી ફોન ને એટલું બધું આવ્યું નતું ત કોમ્પ્યુટરને ઓછું હતું કોમ્પ્યુટર લેબ ને બધું હતું આપડી વખતે. મજા આવતી. ચા ખબરે ના પડે કોમ્પ્યુટર શું હોય કેવી રીતે વપરાય અને ઓસથી વધુ મજા કોમ્પ્યુટર લેબમાં આવે ક્યારે કોમ્પ્યુટર લેબ આવે કોમ્પ્યુટર લેબમાં જઈએ અંદર કાંક ને કંક ખોલીએ ભલે ઊંધું થાય તો મજા આવતી. ને મટન દબાવતા અને એમને એમ માઉસ ફેરા ફેરવ કરતા.
નવ જાણવાની ઈચ્છા થાય પણ જો આજના બાળકો ને તો જાણવું જ નથી હોત
અને અત્યારે શું થઈ ગયું એ જગ બે અમ્મ નાનકડું બાળક હોયને તો એ બધું જ આવડતું હોય ફોનમાં બધું આવડતું હો ઉપરથી એના માતા પિતા એ બધું પૂછે બાળકને કે ભઈ શું કરવાનું આનામાં. કારણ કેમ પહેલેથી જ આવડતું હોય એડવાન્સમાં અને આપડે તો આપડે તો કઈક કશું હતું જ નહી એ વખતે કો ફોન જ નતા પસ બટણ વાળા ફોન હતા હજી તો આ સ્માર્ટ ફોન દજ જી હવે આયા આપડી વખતે હવેમ મચી આયા મતલબ
હા, એ તો છે આથી એકદ બે વરષ પહેલાની વાત હ તો માર મામાના છોરો તે અત્યારે તો પહેલા ધોરણમાં આવી ગયો છે તો પેલા નાનો હતો બરોબર બે વરષ પહેલા તો એને મુ મામાના ઘરે ગયો હતો એ યુટ્યુબ માં જોતો તો અને ખાવાનું કરતો હતો બરોબર અને વચ્ચે એડવર્ટાઈઝ આઇ તો એડવર્ટાઈઝ આઈ ને એટલે એને સ્કીપ એડ કરી ત્યારે તો મને ખબર પડી કે આ બટણ હોય ને તો આનાથી એડવર્ટાઈઝ જતી રહે મને ખબર જ નથી કે આવી રતે એડવર્ટાાઈઝ સ્કીપ કરી હકાય આપણે
આપડન એમને, એટલે એ વાત સાચી એનું કેટલું મગજ હશે એટલું બાળક નાનું બાળક ગ એ મગજ કેટલું બધું હશે એવી કેમ કે હજી આપડે નહી સમજી શકતા નહી સમજી શકાય તરત જ
હા, એટલે ને સ્ટાર્ટિંગમાં મને ના ખબર પડી કે આ શું કરવા જા રહ પરંતુ પછી મેં જોયું ને તો બે, ત્રણ, વાર જોયું ને તો એ જેવું ક્લિક કરતો ને એટલે એડ જતી રહતી હતી તો એટલે મને ખબર પડી કે આ એડવર્ટાઈઝ આવતી હોય તો એને કાઢવા માટેનું બટણ છે આપણને, ના જોઈઓ તો એ મને ખબર નથી, હું કાંક સાતમાં આઠ ભણતો હતો, અને એ તો હજી સિનિયર ભણવા પણ નતો, જતો હાલતા પણ નતો, શીખ્યો તો પણ એને ખબર હતી, બોલો
હમ, પછી આપડે જે હોલમાં હતા, એટલેથી વધુ જે મજા આવતી ની છે, ને આમાં કે વિચારતા ભાઈ ક્યારે છોડે પ છોડવામાં જો એકાદું થોડું, નેલો છોડ માજાને, ક યાદ
હા, એ તો છે, અમારે જે વ્યાયામ નો કે જે પીરિયડ આવે, ને તેમાં સર ક્યારેક દહાડે, ને તો અમને એટલો, કંટાળો આવે ને કે એના કરતા કે છોડી દેતો કેવી મજા, કેવી મજા એમ થતું હોય, અમને પરંતુ અમને તો વ્યાયામ ના પીરિયડમાં પણ બેસવાનું કે અમને છોડે નહી, હા, રમતે ના રમાવાનું કે કે ના કોઈ ફૂટબોલ કે બેટ દડો, કે એવી રીતે ક્રિકેટ નો કોઈ સામાન કે એવી રીતે કઈ આપે જ નહી, સ્કૂલમાંથી પણ, તો પણ અમે મસ્ત રમે જતા ખુલ્લું મેદાન હોય, તો એમાં રમે જઈએ કારણ કે વેલા છોડે, નને સ્કૂલ માંથી.
હ, ઈન પાછું આપડી વખ સાધનો એટલા બધા નતા, અને અત્યારેલની અંદર બધી જ વસ્તુ આવી ગ મતલબ પેલાથી એસી ની સગવડના હોય, પંખા હોય, તો એ પંખો ફરતો હોય ના ફરતો હોય, અને સાધનોમાં એવુંજ હતું કે બોલ હોય, તો બેટ ના હોય બેટ હોય, તો બોલ ના હોય અને બધી વસ્તુ પેલા આપડે એવા હતા, ને કે કશું હાચવતા એ નને એજ જ્યાં હોય, ત નાખી ના કાલે એવા હતા, મસ્તી ખોક બધા બઉુ હતા, હતા એટ બધું હવે આ પણ વસ્તુ, પડી જ નહીિ વા. બે આવતા જય, ને બધી વસ્તુ એમને મળી હોય. હ. મસ, કો અડ ન. હોલ, ની અંદરે.
કીધું, એને કે તમે આ રમો તો પણ એ વિદ્યાર્થીઓ કે મા, મા નથી, રમું અમે બેઠા છીએ, શાંતિ થી બોલો હવે તું
હા.
કહેવાનું રમું, તો છેજ માટે કે બધું સારુંજ. છે.
બઉુ આળસું થઈ, ગયા પેલા એવું નતા પેલા ફટ લઈને, આવી જતા રમવા ઉપર કેતા ભણો ભણો અને હવે ભણતા તો હજી નથી, બા પણ ફોન ને એમાં ઇન્ટરેસ્ટ વધારે થઈ, ગયો પેલા બારનું રવાનું, બહ હતું. એ આખો દેશ દોડાણ, દોડાણ આમથી આમને, દડો બેટ ને એ બધુંજ કરતા.
હ, અને આજના બાળકો રમવા, જાય તો દસ મિનિટ રમે પછી કે હું થાકી ગયો, મને હવે, હાપ ટરો અને એવું, બધું થાય. અને આપડે કેટલું રમતા બે, બે, ત્રણ, ત્રણ કલાક સતત રમતા તો પણ થાકતા નહી આપડે આપડ બધા
હવેન પેલાન બાળકો ખાવાનું એવું હતું એટલે ખાતા એવું એટલે બધું સ્ટ્રોંગ હતા એટલે જે હોય એ ને એવું હતુ જીવન
સારું તો હવે પછી મારી સારું, બા
સારું, બાય, ઓકે